બસ શાંતિ શાંતિ પ્રદીપભાઈ, શું કરો છો?
બસ, આ મારા એક મિત્ર પૂર્વ પટેલ પાસે બેઠા તા આજે તો.
એવું સ એમ! આજે તો, રવિવારની રજા હશે તમારે!
આવો, આજે રવિવારની રજા હતી, હવાર થી હોજ
વાહ ભાઈ વાહ બહુ સારું લો, છ દિવસ કામ કર્યા પછી દિવસ, રજા મળે તો સારું રે.
કરીએ પછી અતારમાં પૂરો ભઈના વાઈફનો ફોન આયો કે બાર જમ્બા જવું.
ઓહોહો, અચ્છા અચ્છા.
હમ્મ, બાર જવાનું પોગ્રામના અઠવાડિયે આયાને, શું કેવાય, પિયરથી એટલ ત્યાં શું, સંડેમાં કઈ મળે ના જમ્બાનું.
એ સાચી વાત ખરી, ખરી તમારી.
અને અહિયાં શું, પૂર્વભઈ બાપડા ભોળા પડે એટલે
સાચી શું છે કે ભાભી થોડા, ખાવાના પણ શોખીન છે.
હા બઉ શોખીન છે. એ લોકો તો આવી રીત ના જતા જ હોય લક્ઝુરિયા ફ્લોરામાં એમના વીકેન્ડમાં એક વખત તો હોય જ.
સાચી વાત છે, એમને અલગ અલગ, હોટલોના સ્વાદ માણવો બઉ ગમે છે. તો તો તમે તમાર પત્ની ને બધા જતા હશો ને કપલ!
હા પશી અમારે શું થાય, વાઇફ ન ઇમોશનલ કરી નાખ અમુક ટાઈમે શું ના લઇ ગયા હોય ને!
હમહમ, હમહમ, હા ઇ સાચી વાત છે. હા અને શું પત્ની જોડે થોડું બહાર પણ જવું જોઈએ જમવા ને એવું બધું. પિક્ચર જોવા લઈ જાવ તમે.
કેવું થાય ખબર પછી ટેવ પડી જાય છે, એમાં આખો દિવસ પછી તમે કોઈને વ્યક્તિને તમે જો એમના. કીધા પ્રમાણે કરો ને તો પછી તમને રોજ તમારે જવું જ પડે એમ એમની જોડે.
એ પણ સાચી વાત છે.
હા એટલે કોક વખત ગુસ્સો કરીને પણ ચલવી લેવું પડે પણ અમારે પૂર્વ ભાઈ કેવા? આમ ભોળા એ ગુસ્સો ના કરી શકે પછી કે કે પ્રતિક ભાઈ ના પાડે છે.
સાચી વાતા છે આમાં આમ કેવું છે કે પૂર્વ ભાઈને છે ને અ થોડું લવ મેરેજ કરેલા છે ને, એટલે થોડા છે, ને આંશિક દબાણમાં રહે છે.
થાય છે એ તો રમેશ ભઈ રેવું જ, પડે ને કા કે તમે તમારું ગમતું લાયા,
એમને શું? કે એમના મોઢા પ્રમાણે કોઈ છોકરી આપે એમ નહી.
હા એ તો સો ટકા એમનું મોઢું તો એટલું કાળું કાળું મેસ સેને
સાચી વાત સાચી વાત છે. એટલે શું એટલે એ બધું. વિચારીને જ એ બધું કરતા હોય છે. હવે આપણે એમની ઈચ્છાઓનો માન આપીને સાથ આપવો જોઈએ થોડો ઘણો હમ હમ
હમ.
અને શું સારું કે તમે આવું જમણવાર તમાર પ ની સાથે ક્યાંક અલગ અલગ જગ્યાએ ગયા હોય ને તો શું તમાર લગ્ન જીવન પણ એક સારું ચાલે.
હા સો ટકા સારું છે ને જોવું જવું પડે ને પતિ પત્ની ને, સાથે પછી તમે ના જાવ તો પછી લોકો પણ વાતો કરે એમ કે ભઈ. આમના વચ્ચે કોઈ સંબંધ નહી હોય કે શું એમ અને જવું પડે એમ ધર્મ. તો નિભાવવો જ પડે.
સાચી વાત છે, સાચી વાત છે. પતિ ધર્મ તો સૌથી સારો ધર્મ છે. એ હા એ તો તમારી જૂની વાત છે, એકદમ સો ટકા સાચી જ છે એ બાબતની પણ હવે આ તો જેવું છે દુનિયાનું કઠોર સત્ય છે આપણે સ્વીકારવું રહ્યું.
હા સ્વીકારીને જ આગળ પણ આ આખું વિશ્વ ય સ્વીકારાર્યું છે એમ ભઈ.
બધાય બધા.
કલાય નહી અને આના માટે તો હવે તો પેલાના જમાનામાં તો રાજા રજવાડા વખતે યુદ્ધ થતા હતા એમ. દરબારોય તો આમા ન આમા બધું મૂકી દીધું.
હમ હમ બરોબર છે સાચી વાત છે તમારી, સો ટકા સાચી વાત છે એટલે બધું આ તો કેવું છે જીવન છે સાચવી વિચારીને ચાલવું પડે. અને આપડું શું કે ધર્મ અને સંસ્કૃતિ પણ શું કે આ બધા વિરોધ છે થોડું. કે બને એટલા શું ઇન્ડિયામાં છૂટાછેડા એના લીધે પ્રમાણ પણ ઓછું છે વિદેશ કરતા. અને આપણી સંસ્કૃતિ એને પણ સારું જળવાઈ રહેલું છે.
હા એ એના કારણે થાય ને જ ને ભાઈ કે આપડી સંસ્કૃતિ. અહિયાં ટકી રહી છે અને ત્યોં જ આપણને ફાયદો થાય. ન કે તો બાકી કેવું થાય બધું કે ભાઈ જો સં કૃતિનો નાશ. થઈ જયું ને તો અત્યારના લોકો બધું ફોરેન કલ્ચર આય ગ્યું ને ઇન્ડિયા અંદર. તો એનું વિપરીત પરિણામો તમને જોવા મળશે એમ.
સાચી વાત છે. નામ તો બહુ અત્યારે તમે જોતા જશો ન્યુઝપેપર માં કે કેટલી મહિલાઓ દ્વારા છેને અહ પુરુષોની હત્યા કરવામાં આવે છે પુરુષોને ત્રાસ આપ વામાં આવે છે.
અત્યાર અત્યારે એજ થઈ ગયું છે એમ પતિ પત્નીની દબાણ હેઠળ આ ગયો છે એમ.
સાચી વાત છે સાચી વાત છે સો ટકા સાચી વાત છે મહિલાઓને એજ્યુકેટેડ કરવી સો ટકા જરૂરી છે પરંતુ એનાથી વધુ અહ શું કહેવાય કે તે એક શક્તિ કહેવાય અને શક્તિને થોડી કાબુમાં પણ રાખ ખી જોઈએ નહિતર શક્તિ છે ને આખું ઘર બાળી નાખે.
હા આમ તો મહિલા કહેવાય છે ને કે કોઈ સફળ પુરુષ ની પાછળ હંમેશા સ્ત્રી નો હાથ હોય. અહ સ્ત્રી બધું ઘરનું કામ કરતી હોય બધું તમને સવારે વેલા ટીફીન બનાવી આલે ઘરના કામો કરવા બાળકોને સાચ ચવા આ બધું જ એક સ્ત્રી દ્વારા જ કરવામાં આવતું હોય એમ. એટલે તો કેવામાં આવ્યું છે ને આ આપણને માં આપણને કેટલી સાચવે છે. એ પણ કોકની પત્ની જ હતા ને એમ હું અને સૌ સૌથી મોટું બિરુદ્ આથી અત્યારે દુનિયામાં હોય ને તો કોઈ તો માં છે.
સો ટકા સાચી વાત છે માં ઉપર તો ઘણી બધી ર ચનાઓ થઈ છે કવિઓ દ્વારા લેખો લખાણા છે કે માં ની તો કે જેટલી ઉપાસના કરો ને એટલી ઓછી છે.
ભગવાન ના મંદિરે તમે દર્શન કરવા નાજો ને તો ચાલશે પણ જો તમે તમારા માં બાપ પ ના દર્શન કરતા હશો ને ભી સેવા કરતા હશો તો મંદિરે કોઈ જવાની જરૂર નથી એમ.
સો ટકા સાચી વાત છે તમારી.
હમ્મ રામ ભગવાન એ એમના પિતા ની આજ્ઞાનુ કેટલું પાલન કર્યું હતું કે એમને ક્યાં વનવાસ જવાની જરૂર જ હતી એમ.
અને આપડા ધર્મમાં પણ આનો ઉલ્લેખ જેટલો છે કે ગણેશ ભગવાન હતા એમને પણ એમના માતા પિતા ની પરિક્રમા કરી લીધી. તો માતા પિતા નું પણ મહત્વ જીવનમાં એક છે ને વધ વૈવિધ્ય પૂર્ણ વાળું કહી શકાય સાચી વાત છે સાચી વાત છે તમારી અને આવા તો ઘણા બધા આપડા ઉદાહરણ આપડા ધર્મ અને સંસ્કૃતિમાં જોવા જ મળે છે જેમ પરશુરામ હતા તો એમનું પણ એક અલગ ઉદાહરણ આપેલું છે. કે પોતાના પિતાના વચ ચ પ્રમાણે બહુ કટિબદ્ધતામને જાળવી હતી અને પોતાના માતાનું શીશ કાપ પીને હાથ માં આપી દીધેલું સાચી વાત છે સાચી વાત છે.
એમને ક્ષત્રિય વિહોણી ધરતી કરી નાખી કેટલી વખત એમને પેલું કરી દે એમ પછી એમના વચ્ચે આ એમના ઋષિ એ એમના પાસે વચન માંગ્યું એમ કે ભાઈ તમે હવે આ ધરતી ક્ષત્રિ પ હણી નહી કરો એમ.
હમ્મ સો ટકા સાચી વાત છે.
ચીવી માં આવે હે ને હનુમાન પરશુરામ ના બધા ચિરંજીવી થઈ ગયા.
સાચી વાત છે સાચી આ બધા ચિરંજીવીઓ છે જે આપડા ધર્મોમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. એવા આપડા સાત ચિરંજીવીઓ છે. તો એમને હનુમાન દાદા ની તો આપડે બધા લોકો પૂજા પણ કરતા હોઈએ છીએ.
હા એ તો કઉ છું કારણ કે એ બ અહ દરેક યુગમાં દરેક ભગવાનને જન્મ લીધો ને ત્યારે ત્યારે એમનું એમનું કઈકને કંઈક કાર્ય હતુ રામાયણ ની અંદર પણ આ યુ લડવાની અંદર હતા, કૃષ્ણ અવતાર મય રયા તા એટલે બધા આવ વિસ્તારમાં ભગવાને એમના દર્શન આપ્યા જ છેને એટલા બીજા ચિરંજીવી કેહેવાય.
હમ્મ, હમ્મ, સો ટકા સાચી વાત છે એટલે તો ભારતના આ ગામડા અને છેવાડા માં તમ ને બીજા કોઈ પણનું મંદિર હોય કે ના હોય હનુમાન દાદા નું તો મંદિર
હા હોય કારણ કેવાય છે ને સંકટ મોચેક છે એટલે. હ પછી તમારી કોઈ ભ્રેવ ભૂત પ્રેતો નું આ બધું હોય તો એ હનુમાન ના મ ની નજીક ના જઈ હગી મન બહ સ્ટ્રીક કેવાય આમ ભગવાન માં.
હમ્મ. સૌથી સાચી વાત છે એક હાલના એક માત્ર જેને જીવિત દેવતા તરીકે એ અને એક સૂર્ય દેવ. જે હાલમાં બે તમને હયાતી પૂરતા હોય એ જે આપણા ધર્મમાં ઉલ્લેખ દખાયેલા હોય અને હાલમાં હયાથી પણ પૂરતા એવા બે જ પ્રકારના દેવ છે. કે જેની લોકો હાલવા પૂજા પણ કરે છે.
કા સો ટકા.
અને સૂર્યનું પણ કેટલું સા મહત્ત્વ છે. કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તમે જુઓ તો આપણા પૃથ્વી ઉપર જો સૂર્યપ્રકાશ ના પહોંચે તો જીવન જ શક્ય ના બને. અને સૂર્ય ના લીધે અ પૃથ્વી ઉપર પવનો વાય, ઋતુ ચક્ર પરિવર્તિત થાય જેથી વરસાદ થાય એનાથી ખેતી થાય એનાથી આપણાને જીવ જીવન આપ કડું સુધરે તો બધા હા તો એની પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી પણ એક સારું એનું છે.
હમ્મ.
બોલો બોલો બીજું.
રુકો વરસાદ બરસાદ કેવો પડ્યો કે નઈ?
વાહ.
અમારે તો અહિયાં કેવું હાલ તો ગરમી જેવું વાતાવરણ વધારે છે.
રશ્મિ કોનો કપાઈ ગયા છે, હમ્મ, હમ્મ. બ વાતાવરણ તો અત્યારે કેવું છે આમ શીત જ છે એકદમ ઠંડુ જ છે.
હમ્મ હ.
પણ જોવે એવો વરસાદ પણ નથી.
હા હા સાચી વાત કે બધી જગ્યાએ એક જ વખત વરસાદ પડ્યો છે. કઈ વધારે વરસાદ પડ્યો હોય એવું આમ લાગ્યું નહી.
ના ના બિલકુલ નહીં આ વખતે તો ગુજરાતમાં ને સરેરાશ વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે અને જ્યાં પડ્યો છે ને ત્યાં બે ત્રણ દિવસમાં બઉ વધુ પડતો તો ને હમણાં વાંચ્યું હોય તો સુરત માં પણ વધારે પડતો વરસાદ પડી ગયો હતો ક્યાં બહુ ક કરોડો નું નુકસાન
ગા મોબાઈલો ની દુકાનો હતા અને આખા જે કોમ્પ્લેક્સ આખું મોબાઈલો થી ભરેલું દુકાનો થી તો અને એમના લોકોના બધા મોબાઈલો, કોઈના કપડાઓનો આ બધું બઉ જ નુ નુકસાન થયું છે એમ. મુંબઈમાં પણ વરસાદ કંઈક વધારે છે એવું છે. ત્યા એ પણ નુકસાન તો બહુ જ થયું છે એમ. પણ મુંબઈની અંદર તો શું દરિયા કિનારો નજીક ખરો ને ભાઈ એટલે વરસાદ ત્યાં વધારે પડે છે એમ.
હા દરિયો એક સાચી વાત છે. દરિયો એક એનું મેઈન પરિબળ કહેવાય. વરસાદ માટેનું. દરિયો નજીક હોય એટલે દરિયા કિનારાના જે કર્ણાટક, કેરળ, ગોવા. ગોવા, તમિલનાડુ. આ બધા રાજ્યોમાં એકંદરે વરસાદ સારો જ રહેતો હોય છે.
હા અને ત્યાં જ વરસાદ વધારે પડે એમ. પેલો વરસાદ પડવાનો ચાન્સીસ એ બાજુ વધારે રહે છે.
હા આપડે કેરળથી જનરલી ચોમાસું ચાલુ થતું હોય એવું કે છે બધા.
કે આપડે કેરળથી ચાલુ થાય ને મુંબઈ માં પડ તો પછી પંદર દિવસ રહીને કઈક ગુજરાતની અંદર આ વરસાદ પડે એવી કંઈક લોકમાન્યતાઓની આધારે બધા કેતા હોય છે એમ. એટલે એવી વાતો આપણે સાંભળેલી એમ. કે વરસાદ એવી રીતના પડતો હોય છે એમ.
હમ પરંતુ આ વખતે તો છે ને એકદમ નબળો રહ્યો. કેવાય વરસાદ. ખેતીને જોવું રહ્યું કે કેવું નુકસાન થાય છે કે નહી કારણ કે હજુ વાવણી લાયક કેવો જોવે એવો વરસાદ ઉત્તર ગુજરાત સાઈડ નથી બહુ પડ્યો. છૂટા છવાયા જાપતા ને એવું બધું પડે છે.
હવે તો આ વરસાદ એડાબેડા વાવવાનો તો ટાઈમ થવા આવ્યો. ઓગસ્ટ મહિનો આવે છે. જો વરાપદ ના થાય તો લોકો ખેતી પણ કઈ રીતના કરી શકે. આ બધું અત્યારેમાં બઉ જ કાઠું એમ. હવે ઋતુ ભઈ ક્લામેટ બદલાવા ના પોલ્યુશન ના કારણે થઈ ને આ બધ બધું આના કારણે થઈને હવે વાતાવરણ ચેન્જ થવા માંડ્યા. અને આના થકી હવે વર વરસાદમાં કઈ કહેવાતું નથી. પેલા શિયાળામાં વરસાદ ના પડતો હતો તો શિયાળામાં પડે વરસાદ.
સાચી વાત છે સાચી વાત. છે. અત્યારે બદલાતી પરિસ્થિતિ અને પર્યાવરણનું પ્રદુષણ એના લીધ ધે બઉ આ બધું વાતાવરણની છે ને અ અ અસામાન પરિસ્થિતિ સર્જાણી એટલે વરસાદને એવું બહુ ઓછું થાય છે. વધ વધુમાં ગ્લેશિયરો, બરફ ને એવું બધું બહુ પીગળે છે.
હમ હા એવું તો બઉ થાય બઉ બઉ વધી ગયું છે. એટલે તો આ કોઈ નક્કી નહીં રેતું ને વરસાદ ક્યારે પડે, શું થાય એમ.
સાચી વાત છે. અને યુરોપમાં હમણાં તમે જોયું હો તો વધારે પડતી ગરમી
લા ગરમી કેટલી બધી પડે એમ. બઉ બે બેતાલી બેતાલી એ લોકોની તો બેતાલી ડિગ્રી એટલે બહુ વધારે કેહેવાય આપણા કરતાં એમ. હમ ત્યાં તો લોકો બધા પાછા શું હોય ધોળા હોય. એવું છે. એટલે શું એમના કાળ બ્લે હા એટલે અને ત્યાં કેવું કે ભાઈ ત્યાં બ્લેક માણસ થઇ જાય તો એમને ગમ ના એમ.
હમ હા એ બાજુ ખરી એવું થોડું ખરી.
હા હા
અને આપડે તો કેવું કે અહીં વર્ષોથી બધા કાળા જ છે. એટલે કાળાને કાળું ગમાડવું જ પડે એમાં તો કોઈ છૂટકો જ નહીં. હમ હમ બરોબર છે બરોબર છે સાચી વાત છે. આપણે આ બ હમ હમ. ના ના એવું કઈ ના શકે. પણ હવે આ તો જે સત્ય છે એ સત્ય રેવાનું એમાં તો કઈ આપણા કહેવાથી કઈ બદલી નથી જવાનું
કરતા તો વેસ્ટ ઇન્ડઝ માં ત્યાં લોકો તો કેટલા કાળા સાઉથ આફ્રિકા આ એમના બધે લે એમ એ એના માટે પણ એક પરિવર્તન ગરમીના કારણે કઈ તો- હશે જ ને એવા પરિબળો?
સો ટકા સાચી વાત છે આમાં કેવું છે ગરમીનું બહુ વધારે પડતું આમાં હોય છે. કે ઉષ્ણ કટિબંધને એરિયામાં આપણે બધે ભારત આવેલો છે કરળકુટ ની આજુબાજુમાં જ- તો ત્યાં કિરણો છે ને જનરલી વધુ પ્રમાણમાં પડતા હોય છે એટલે. સરેરાસ તાપમાન મારી જગ્યાનું ઊંચું રહેને ત્યાંની જે પરિસ્થિતિ એવી હોય છે કે મનુષ્યના